પ્રશ્ન ચેક.
જય શ્રી કૃષ્ણ મજામાં તમે બતાવો કેમ છો બેન.
બધા મજામાં તમે ઘરે બધા મજામાં દીકરો દીકરી.
બધું બધું મજામાં આજ તેમની. તો બધા બાળકોની પરીક્ષા પતી ગઈ તો હવે મને પણ આરામ મળી ગયું તે રમે છે.
હા તમારે શાળા ખુલીને હ પરીક્ષાઓ પ તી બરાબર ને હા.
હા પરીક્ષાઓ થાય છે તે પેલા ટ્રમ્પ નું પરીક્ષા ચાલુ થઈ ગઈ તો આજે પતી ગઈ તે બાળકો આજે કહે છે. કે અજે તો આપણે સોવાનું નહી બધું આખો દિવસ ટીવી જોવાનું છે જ જયારે સ્કૂલ થી આવ્યા કે ટીવી જોવાનું આજ આઝાદી નો દિવસ છે મારો
સાચી વાત છે લોકોની બિલકુલ સાચી વાત છે.
હા ના તો હું હું એમને કીધું. કે તમને આઝાદી ક્યારે આઝાદી મળે તમને બધું જ તો કર્યું. તે પેપર માં તમને ટીવી જોઈ તમે રમ્યા તમને બધું કર્યું. તો તમે આવુંકાવ કેવી રીતે લાગે કે મારું આજ આઝાદી નો દિવસ છે કે જેમ
હમ. હમ ના સાચી વાત છે હમ અને પછી તારે શાડા ચાલુ.
હા ના ના ના કાલે ચાલુ તે પેલા એમના સ્કૂલ.
પરીક્ષા આવશે અમે પેલા વેક્સનેશન આવ્યું એની પેલા પરીક્ષા આપીને આવ્યા એના માર્સ આવી ગયા તા આજે સંદેશો આવ્યો કે હવે જે મા બાપની મીટિંગ હોય ને
હા હા.
હા એ મીટિંગ હવે છે. ઓગસ્ટ માં એટલે ઈ અ નાની પરીક્ષા પતી ગઈ. નાની કેો કે આ પ્રિમીતમ
હા તો આપ પહેલી
અને હા પેલી પતી ગઈ હવે અમારે સપ્ટેમ્બરમાં પરીક્ષા છે એટલે હું મારા દીકરાને કેતી કે હવે ઓગસ્ટ શાળા તો ચાલુ થઈ ગયા ઓગસ્ટમાં જે ભણાવ સરસ ભણી લેજો અને ધ્યાન આપજો એટલે સરસીધું હા સપ્ટેમ્બર માં હ તો આ વખતે તો એને બધામાં સારા માર્ક્સ આવ્યા હતા બધામાં ખુલ માર્ક્સ આવ્યા હતા તમે કીધું પાછું ધ્યાન રાખજો અને આ વખતે છઠુ ધોરણ છે એટલે મને લાગે છે સાઈઠ કે હમણાં એસી માર્ક્સ ની એક્ઝામ હશે
હા અત્યારે અહિયાં તેમનું ચાલીસ માર્ક ની માં હતી ત્યાં પેલી પરીક્ષા બીજી અશી માર્ષનું થાય આની આની પણ
પરીક્ષા હવે એસી માર્ક્સ ની આવશે અને પેલી વાર આવશે છઠ્ઠા ધોરણમાં
હા એમના પેલા પ્રિન્સિપલ જો સ્કૂલ ના હોય ને તે સિસ્ટમ ચેન્જ કરી લીધું કે તે પેલી પરીક્ષાના તે દસ માારક માર્ક્સ ની કરી દીદી પછી અત્ય્યારે સુધી તે વાપસ સિસ્ટમ ચેન્જ કરી દીધું તે ચાલીસ મા માર્ક કરી દીધા ના તો પેલે દસ માર્કમાં શું આટલું બધું કોર્સ તે એક જ એક જ પોઈન્ટ એક પોઈન્ટ ફાઈ એ આવી રીતે માર્ક્સ આપે પછી બીજાના આપણે જયારે જોવાનું જાય ને તે માક બાડોકોની શીટ ત્યારે ખબર જ ના પડે કે કેવી રીતે એ ચેક કર્યા છે કે ટીચરને પણ આવું જ કઈ કે હા તમને જોવ ને તમને જોવાવામાં આટલું બધું લાગે છે તો જયારે હું મા કાપવું અને બધી શીટ ચેક કરવું તો મને કેવી રીતે માર્ક્સ આપવા પડે
હા સાચી વાત છે અને હવે અમારી પરીક્ષા સપ્ટેમ્બર માં ઓગસ્ટ મહિનો ચાલુ થશે
હા
એટલે હવે બધા થોડા ગંભીર થઈ જશુ અને બાળકોને તો મેં મારા દીકરા દીરા પહેલેથી કીધું છે જે શાળામાં ચાલે છે તે ધ્યાન થી સાંભળો ધ્યાન થી જુઓ ને ધ્યાન થી સમજીને આવો તો તમારું એસી ટકા કામ પતી જશે
પતિ જાય હું પણ આવું જ કઉ છું
એનું ધ્યાનથી સમજીને આવ
સમજીીને આઓ તે ટીચર પહેલા સમજાવે તો તમને ત્યાં સાંભળીને ચોક્કસ રીતે સાંભળો અને સમજીને ઘરે આવો તો તમને ભણવામાં પણ ઈઝી પડે હું પણ આવું જ રીત કહું છું મારા છોકરો તે બધું જ સાંભળીને સમજીને આવે છે પણ મારી મોટી દીકરી તેઓ સ્કૂલ માં નથી સાંભળતી તે ઘરે રાખીને આવે છે કે મારી મમ્મી મને સમજાવી દે
તમારા માટે કામ બચાવીને આવે છે થોડીક મહેનત મમ્મી કરી લેશેર ને
કરી લેશ હું કઉ છું આને જયારે
સાંભળે હ સવારેક હજી તો શરૂ થયું
હા
એ હજી તો અમે આવ્યા ને અ શરૂ થયું છે એટલે હવે હું એને કહીશ કે ધ્યાન થી હવે જે કરાવે શિક્ષક કરાવે બધું ધ્યાન થી સાંભળી જોઈ ને આવજે તો તારું હ અડધું કામ તો પતી જશે સરળતાથી
હા હું પણ આવું જ કહ છું બંનેને પર મારો છોકરોો સાંભળે છે તે કરીને આવે છે બધું તે સ્કૂલ થી ટીચરથી આખું સમજીને પછી એમને કરવામાં મને દિકકત નથી આવતી જયારે પરીક્ષા ચાલે ને તો હું દેગ મારી મોટી દીકરીને જોઉં છું તેમને ભણાવશું હું તે પોતે કરી લે પછી અત્યારે તો શું થઈ ગયું કે એમને કરવા માટે મારી દીકરીને હું પોતાના છોકરાને જોયું પણ નથી કે શું કરે શું ના કરે પર આજે એમને એક કોપી ચેક કરવા માટે આપી દીધા તે તેમના માર્ક માર્કસ સારા આવ્યા હમ્મ તો આવી જ રીતે એમને પણ હું કહું છું મારી દીકરીને કે હું સ્કૂલ ને કહું કે શિક્ષણ ને કહ કે કે બધ બધા તમે લોકો અમને સમજાવતા નથી કે સ્કૂલ માં સારી રીતે નથી કરતા પણ મારો શોખ છોકરો કરે છે મારી દીકરી નથી કરતી તો હું કેવી રીતે એમને બોલું કે તમને નથી કરવાતા
હા સાચી વાત છે આપડે બીજાને ત્રીજાને કેવી રીતે કહીએએ આપણને આપણા બાલક ની ખબર હોય ને કે શું સમજીને આવે છે કે શું કરે છે
તે મને કહે છે કે પેલા ગણિત ના વિષયમાં તે ટીચર સારી રીતે નથી સમજાતી તો બધા બાળકને પ્રોબ્લેમ છે એમના ક્લાસના તો મને કહે છે કે આમ બધા જોડાઈને મળીને ટી પ્રિન્સિપલ પાસે ગયા હતા કે આનું આપણે નથી સમજાવતું તો ટીચર ભડકી ભડકી ગયા તે એમને કીધું તમને સાંભળતા નથી તમને સમજતા નથી અને કમ્પ્લેન કરવામાં બહુ ઉતાવળ છે
હા સાચી વાત છે હ એ લોકો ન સા નથી તમારે એક વર્ગમાં કેટલા જણા હોય ચાલીસ કે પચાસ
હા ચાલીસ બાળક છે એક ક્લાસ માં
ચાલીસ બાળક છે
હમ્મ
હમ્મ અમારે પણ ચાલીસ બેતાલીસ આસપાસ હોય તો એ લોકો ન શું વાક છે આપણને ઘરે દીકરા દીકરી એક છે તો આપણ એમ થાય છે કે આ આ મુશ્કેલી આવે છે આ તકલીફ થાય છે એમને એક સાથે આટલા બાળકો સાચવવાના છે
હા આવું જ થાય ને
હમ્મ અને આપડે બધા મા બાપ પણ ફટાફટ મતલબ ફટાફટ શિક્ષક નો માર્ગ ઘણી વાર કાઢી લે જે જાણતા અજણતા ભૂલેતી હમ્મ
થી જતી બધા મારા જોડાયેલા જે પેરેન્ટસ છે તે અ ઉતાવળ કરે છે પણ હું નથી કરતી કે મારા પતિએ પેલે મને કીધું પેલે તમને તમારા બાળકને સમજાવો પછી તેમના કમ્પ્લેન્ટ લઈ જવાઓ પેલા એક્શન પોતાના બાળ બાળકો ઉપાર લો પછી બીજા ઉપર કરવાનું
હા બિલકુલ સાચી વાત છે આપણે તરત જ જાણ્યા અજાણય ફરિયાદ કરી દઈએ છીએ
હા એમનું કેવાનું મતલબ આવું કે તમને પેલા બીજા ઉપરથી ઊગલી ઉઠાવવા પછી પહેલાથી જોઈ લો તો સારી વાત છે આ પણ
હા સાચી વાત છે
હમ મારી બેન બધા મજામાં મારી બેન છે તે તો સાંભળે એના બાળકો ની વાત તો પહેલા દોડી દોડીને ટીચર પાસે જાય છે કે કેમ તમને આવું કેવી રીતે કીધું કેમ કીધું હું મને ડર લાગે છે તે મતલબ મારાથી આટલું બધું ભણી નથી પણ તે પણ ટીચર સાથે એવી રીતે વાત કરે છે કે એમને બધું જ ખબર છે હ મને બધું ખબર છે તે પણ હું આવી રીતે વાત નથી કરી
ઘણા ને આદત હોય આમ કેમ થય ગયું મારા બાળક નું આમ કેમ થઈ ગયું
હા તો તે તે મને કહે છે ને તેમાં ગને છે ને તે તમારા બાળકની આવું ના બનાવવું કે આજના દુનિયા ઉપરથી તે બોલી ના શકાય કે ટીચર પણ આવ આવી રીતે કરે તો હું એમને કઉ છું કે હું તો બોલી આવ પછી મારા બાળક પડ ટીચર કરે કે એમના ઉપર રોગ મળે આ બધું કરે તો તે બોલે ના આવું રીતે ના થાય કે બોલવાનું પડે.
હા અને સાચી વાત નથી ને સારી વાત પણ નથી.
હા હું એમને બઉ. સમજાવું છું કે તમ ના કરો આવું તો બોલે ના એટલા બધા એને. ઓશો થાય કે બધા કે સામે જોકવાનું નથી. તે આગળ વધવાનું છે તેમને બોલવાનું છે આ તો લાઈફ. માં ની કેવી દુનિયા છે તમને ખબર છે. કે જે આપણે વાર પોતે એક્શન ના લે. તો કેવી રીતે આગે વધારે વધે. વધમાં વધારવા માટે એમને આ.
એવું નાં કરવું જોઈ હેણે. હા ઘણા છે હું ઘણાને આદત હોય છે કે આપણેે. હ આપે આપડી અંદર જોવું છે ને કે આપડી ભૂલ છે. મા બાપ ની કે બાળકોની ભૂલ છે કે આપણે સીધા ફરિયાદ કરવા જતા રઈ છે આપડે મો અને શિક્ષક ગુરુ ઉપર
હા ગુરુ પણ છે પણ કેટલા ટીચર્સ ના કેટલા સિખ શિક્ષકો આવી રીતે કરે પણ છે.
બધા જ ના હોય પણ કેટલા શિક્ષકે આવી રીતે કરે છે.
હા એ પણ સાચી વાત છે.
હા તો બને એમની વાત પણ મને ક્યારે. સા સાચી લાગે છે.
હમ ખરેખર બરાબર આ કાલે પેલી દીકરી યાદ કરતી હતી સંજના. અને મને ઘડી ઘડી કીધું. તમારા નામે કે એ કાકીને પૂછી જોજો. એ કાકીને પૂછી જોજો મારો સ્વભાવ હું મારી ખુદ. વખાણ નથી કરતી અને સરસ વાતો કરે છે અને એક વાર ચાલુ થાય. એટલે બઉ મીઠી અને કાલ તો ખાવા પીવા પર વાત થઈ.
ખાવા પીવાનું.
કે હું તો કશું આ ખાતી જ નથી એમ ગળ્યું સ ખાન્ડને ઈ ખાતી જ નથી કાલે તો અમાવો આજ સરસ મજાનો મતલબ મુદ્દો ખુલ્યો. હ વાતો કરવાનો કે હું ગળ્યું નથી ખા કંઈ બારનુ નથી ખાતી ત્યાં કેવી રીતે બનાવે છે, આમ છે તેમ છે.
હા ઉ ના બપોરે મને ફોન કર્યું તે મને આજેય બતાવ્યું તમારા માટે. તે કે તમારા જેવી છે તે બધું સારી રીતે વાત કરે છે. એ મને હા મારી બહેનપણી છે.
હા મીઠડી છે મીઠડી છે ઘણું મીઠડી છે સરસ અને હજી એનું અગિયારમું ધોરણ ચાલે છે. પણ સરસ મેઠી વાતો કરે છે તો ઘડી ઘડી વાત કરતી તી. ચાલો આપડે હવે રા ત્રે તમને કેવી રીતે ટાઈ સમય મળશે કયા સમયે?
મને તે સાડે દસ અગિયાર વાગી.
હા તો આપડે પેહલા વોટ્સઅપ કરીને જો અગર સમય બધા અ બેયને સમય ફાવશે તો આપણે વાત કરીશું.
હા હા સારું.
હા જી ખૂબ ખૂબ ધન્યવાદ.
તમારું પણ તમારું પણ ખુબ આભાર. છે તમે પણ આવજો.